હલો.
હેલો કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું, આ બઉ ઘણા દિવસ પછી વાત
હા, એ તો છે તો જોવો ને આજે આપડે આ જાહેર વાહનો અને ખાનગી વાહનો વિષય પર આપડે ચર્ચા કરીએ, કેવું
હા હા બઉ સરસ ટોપિક છે.
હમ્મ આજકાલ તો જો ને લગભગ દરેક વ્યક્તિ પરિવાઅ પાસે પરિવારના સાધનો ઉપયોગ છે. સૌથી પહેલા જાહેર વાહન તમને ખબર છે, જાહેર વાહનો એટલે શું?
હા, બસ, ટ્રેન, મેટ્રો અને અન્ય એવો વાહનો કે જેનો ઉપયોગ ઘણા લોકો એક સાથે કરે છે, તેને જાહેર પરિવહન કહેવાય અને ખાનગી પરિવહન એટલે પોતાની કાર, બાઈક. અથવા સ્કૂટર જેવા વ્યક્તિગત વાહનો.
બરાબર તમને કયું વધુ સારું લાગે છે,
મને મને ખાનગી પરિવહન વધુ ગમે છે, કારણ કે તેમાં સ્વતંત્રતા અને સુવિધિત મળે છે પરંતુ જાહેર પરિવહન વધુ સસ્તું હોય છે.
હા, એ તો તમે સાચું કીધું બસ કે ટ્રેનમાં મુસાફરીનો ખર્ચ વ્યક્તિગત વાહન કરતા ઓછો હોય છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને રોજિંન્કા મુસાફરો માટે જાહેર પરિવહનો ખૂબ ફાયદાદારક. છે.
હા, તે તો છે પરંતુ ઘણી વખત બસ અને ટ્રેનમાં ભીડ વધારે હોય છે.
હા, એ જાહેર પરિવહનનો એક ગેરફાયદો છે, ખાનગી વાહનથી આપડે જ્યારે ઈચછા ઈચ્છીએ ત્યારે મુસાફરી કરી શકીએ છે, પરંતુ તેમાં પેટ્રોલ પછી જાળવળ અને પાર્કિંગનો ખર્ચ પણ હોય છે.
આ તો સાચી વાત છે કાર ખરીદવી અને તેની સંભાળ રાખવી સરળ નથી, પર્યાવરણની દ્રષ્ટિએ પણ જાહેર પરિવહન વધુ સારું માનવામાં આવે છે, કારણ કે એક બસમાં ઘણા લોકો મુસાફરી કરી શકે. તેથી ઈંગળીનો ઓછો ઉપયોગ થાય છે, અને પ્રદુષણ પણ ઓછું થાય જો વધુ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે તો ટ્રાફિકની સમસ્યા પણ ઘટી શકે.
હા એ તો છે શહેરોમાં ટ્રાફિક છે, અ જામ એક મોટી સમસ્યા બની ગઈ છે, ખાન ગી વ વાહનોની સં ખ્યા વધતી રસ્તાઓ પર ભીડ વધી જાય છે, બીજી તરફ સારી જાહેર પરિવાહન અ વ્યવસ્થા શહેરના વિકાસમાં મદદરૂપ બને છે, શું તમને મેટ્રોમાં મુસાફરી કરવી ગમે છે? અને તમે ક્યારેક કરી છે? મેટ્રોમાં મુસાફરી
કારણ કે તે ઝડપી આરામદાયક અને સમય બચાવનારી હોય છે ખાસ કરીને ટ્રાફિક વાળા શહેરોમાં મેટ્રો ખૂબ ઉપયોગી ઉપ છે.
હા પરંતુ કેટલાક ગામડામાં જાહેર પરી પરિવાહનોની સુવિધા હજુ પણ ભૂલતી નથી તેથી ત્યાં ખાનગી વાહનોની જરૂરિયાત વધુ થઈ ગઈ છે એટલે બંને પ્રકારના પરિવાહનનું પોતાનું મહત્ત્વ છે.
હા શહેરોમાં જાહેર પરિવહન અવ વધુ અસરકારક હોઈ શકે છે. જયારે દૂરના વિસ્તારોમાં ખાનગી વાહન વધુ અનુકૂળ બની શકે છે
હમ સલામતીની દ્રષ્ટિએ શું કેવું છે
હા બંનેમાં સલામતી મહત્ત્વની છે નિયમોનું પાલન કરવું જરૂરી છે અકસ્માતો ઘણી વખત બેદરકારીના કારણે થાય છે તેથી વાહન કોઈ પણ હોય જવાબદારી પૂર્વક ચલાવવું જોઈએ
હા આ તો તમે સાચી વાત કીધી અને જો ભવિષ્યમાં જાહેર પરિવહન નુ વધુ આધુનિક બનશે તમને એવું લાગે છે
અ હા ઇલેક્ટ્રિક બસો મેટ્રો અને ઝડપી ટ્રેનો તેનું ઉદાહરણ છે
હમ તમે સાચી વાત કીધી તેનાથી પ્રદૂષણ પણ ઓછું થશે અને લોકો વધુ સરળતાથી મુસાફરી કરી શકશે તો તમારું અંતિમ મત શું છે હા આપડા આટલા વિષય નો
મારા મતે જાહેબ પરિવર્તન ખર્ચ બચાવે છે પ્રદૂષણ પણ ઘટાડે છે અને ટ્રાફિકની સમસ્યા ઓછી કરે છે અને મારા મતે ખાનગી પરિવહન માટે પણ બહુ બધા છે તે સ્વતંત્રતા અને સુવધીતા સુવિધ આપે છે
હા એ તો તમે સાચું કહ્યું આજે કોલેજ જતી વખતે હું બસમાં આવી હતી તમને ખબર છે
ખરેખર હું તો મારી સ્કૂટી પર આવ્યો હતો
એટલે આજે જાહેર પરિવહન અને ખાનગી પરિવહન વિશે આમ બહુ એ થઈ ગયું છે અને આ ખુબ જ ઉપયોગી વિષય મનતો લાગ્યો આજે આપણેે વાત કરીએઓ તે
હા તે તો છે મને લાગે છે કે જાહેર પરિવહન સામાન્ય લોકો માટે ખૂબ ફાયદાકારક છે
કેવી રીતે
અ બસ ટ્રેન ભાડું ઓછું હોય તેથી મુસાફરીનો ખર્ચ બચી શકાય પરંતુ ઘણી વખત બસ માટે લાંબી રાહ જોવી પડે ક્યારેક સમય પત્રક મુજબ વાહન ના આવે તો મુશ્કેલી થઈ જાય
હા એ તો છે જ્યારે ખાનગી વાહનમાં આપણે પોતાની અનુકૂળતા પ્રમાણે નીકળી શકીએ છેએ આ તેની સૌથી મોટી ખાસિયત છે જો મને ક્યાં તકલીફ જેવું હોય તો સ્કૂટી ખૂબ ઉપયોગી બને છે પરંતુ પેટ્રોલ ના વધતા ભાવના કારણે ખર્ચ પણ વધી જાય છે
હા અ પેટ પેટ્રોલ સર્વિસિંગ અને રિપેરિંગ ખર્ચ અલગ આવે છે જાહેરમાં પરિવહનમાં આ પ્રકારની ચિંતા રહેતી નથી પરંતુ ભીડભાડના સમસ્યામાં બસ કે ટ્રેનમાં મુસાફરી કરવી મુશ્કે મુશ્કેલ બની જાય ખાસ કરીને ઓફિસના સમય દરમિયાન
હા એ તો છે અ આપ નામ શું છે આપણેે ઘણી વાર વખતે તો ઊભા રહીને પણ મુસાફરી કરી કરવી પડે છે છતાં પર્યાવરણ માટે જાહેર પરિવાહનો વધુ સારું છે.
હા તેના પાછા કારણ છે કે એક બસમાં ઘણા લોકો મુસાફરી કરી શકે છે પરિણામે રસ્તા પર વાહનોની સંખ્યા ઓછી થાય અને હવાના પ્રદુષણ પણ ઘટાડો થાય છે આજકાલ ટ્રાફિક જામ મોટી સમસ્યા બની ગઈ છે ખાસ કરીને મોટા શહેરોમાં.
હા એ તો તમે વાત સાચી કીધી કે મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ખુબ વધી ગઈ છે. જો વધુ લોકો જાહેર પરિવહનનોો ઉપયોગ કરે તો અ ટ્રાફિક ઘણી હદ સુધી ઘટી શકે છે મને લાગે છે કે સરકાર ને જાહેર પરિવહનની સુવિધા વધુ સારી બનાવવી જોઈએ.
હા આ આ તમારો વિચાર બહુ સારો છે. વધુ બસો અને ટ્રેનો શરૂ કરવાથી લોકોને લાભ થશે, સ્વચ્છતા અને સલામતી પણ ધ્યાન રાવું જોઈએ.
સાચો સારી સેવા મળશે તો વધુ લોકો તેને ઉપયોગ કરશે ખાનગી વાહનનો એક બીજો ફાયદો એ છે કે પરિવાર સાથે આપણે મુસાફરી સરળ બને છે અને ખાસ કરીને લાંબી મુસાફરી
હા અને આપણે રસ્તામાં જ્યાં ઈચ્છીએ ત્યાં રોકાઈ પણ શકીએ જાહેર પરિવહનમાં આ પ્રકારની સ્વતંત્રતા નથી.
હા એ તો છે પરંતુ લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન ઘણી આરામદાયક હોય છે અને ખર્ચ પણ ઓછો થાય છે.
હા તે તો છે શું તને લાગે છે કે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનો વધુ લોકપ્રિય બનશે?
ચોક્કસ તેનાથી અ ઈંગોળાનો ખર્ચ પણ અને પ્રદુષણ પણ બંને ઘટશે ઇલેક્ટ્રોનિક બસો પણ હવે ઘણા શહેરોમાં શરૂ થઈ ગઈ છે જે જાહેર પરિવહનને વધુ પર્યાવરણ ત્ર બનાવે છે.
હા. તમારી વાત સાચી છે. એટલે બંને પ્રકારના પરિવાહનમાં પોતાના ફાયદા છે જાહેર પરિવાહન સસ્તું અને પર્યાવરણ મિત્ર છે જ્યારે ખાનગી પરિવહન વધુ આરામદાયક અને અનુકૂળ છે. પસંદગી વ્યક્તિની જરૂરિયાત અને પરિસ્થિતિ પર આધાર રાખે છે મારા મતે શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવાહન ઉપયોગ કરવો જોઈએ.
હમ્મ હા આ તો તમારી વાત સાચી છે અને જ્યારે જરૂર હોય ત્યારે ખાનગી વાહનનો ઉપયોગ કરી શકાય છે આ રીતે આપણે સમય પેસા અને પર્યાવરણ ત્રણેય નું સંતુલન જાળવી શકીએ છે અને સંતુલિત ઉપયોગ જ સૌથી સારો વિકલ્પ છે.
હા ક્યારેક સમયસર પહોંચવું મુશ્કેલ બની જાય જ્યારે ખાનગી વાહન હોય તો ત્યારે આપણે પોતાની અનુકૂળતા મુજબ નીકળી શકીએ પણ ટ્રાફિક જામમાં તો ખાનગી વાહન પણ ફસાઈ જાય છે. ખાસ કરીને મોટા શહેરોમાં આ સમસ્યા ખુબ સામાન્ય છે જો વધુ લોકો જાહેર પરિવહન ઉપયોગ કરે તો ટ્રાફિક ઘટી શકે અને રસ્તાઓ પર વાહનોની સંખ્યા પણ ઓછી થઈ શકે પરિણામે અકસ્માતનું જગ્યા પણ ઘટી શકે પર્યાવરણની દ્રષ્ટિએ પણ જાહેર પરિવહન લાભદાયક છે.
હા હું તમારી વાતથી સહમત છું. આજે આ વિષય પર ચર્ચા કરી ને મને ઘણું જાણવા મળ્યું મ ચાલો તો પછી આપણે ફરા કઈ ફરી કઈ નવા વિષય પર વાત કરીશું.
હા હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.